ઓ ભાઈ, જય શ્રી રામ કેમ છો તમે?
એ એકદમ મજામાં અને હાલ માટે શું છે આ બાજુ વાડી બાજુ રખડવા માટે આવેલો છો કેમ છો તમે એકદમ સારા છે ને તમારી ઘરના કેવા છે?
હા મારી ઘરે બધા સારા છે અને ખુબ મજામાં છે, અને અમારા ઘરે બધા પણ મજામાં છે તમારી સાથે એવી વાતીતમ જે મબઈ મોાઈલ અને સોિ્યલીડિયા જે હણા યુઝ બધા કરે છે, તે એમ તો સારું જ કેહેવાય પરંતુ તમે જાણો છો કે મોબાઈલ તો એક મહત્વનું સાધન બની ગયું છે બધામાં કારણ કે તમે પણ વિચારો છો કે મોબાઈલ કેટલું અગત્ય બ કે મોબાઈલથી આપણે ઘણા બધા કાર્યો આપણે સરળતાથી કરી શકીએ છીએ, અને ખૂબ રીતે આપણે સમય પણ બચી જાય છેએ કારણ કે મોબાઈલમાં ઘણી બધા ફીચર્સ આવે છે, જેમકે ઓનલાઈન પેમેન્ટ પાઈ ઓનલાઈન ખરીદી, ઓનલાઈન ખાવાનું પણ મગાવી શકીએ છીએ કે પછી આપણે બીજા સાથે વિડીયો કોલ કરી શકીએ છીએ બધું પ્રકારની બધી અ અન્ય પ્રકારની બધી સુવિધા પણ મળી છે અને આપણે કોઈ સ્ટડી માટે કઈ કામ માટે વર્ક માટે કોઈ આપણે કામ કરીશું એટલે કે કોઈ આપણે અર સ પર કામ કરવા માગીએ તો પછી બંને દરેક પ્રકાર આપને માહિતી મળી જાય છે પહી એટલે ઓનલાઈન વિડીયો દ્વારા મલી જાય છે અથવા જે આપણને ટેક્સમાં જે ડે પણ મલી જાય છે એટલે કે ફોન પર આવી બધી પ્રવૃતિ આપણને મલી જાય છે કારણ કે ફોન જ એટલો બધો સારો અમના તો બધા યુઝ માટે છે કારણ કે ફોન પર આપણેં ઘણા બધા લોકો સાથે વાતચીત કરી શકીએ છે કોન્ફરન્સમાં હમણા કરે છે આ હા. તે બધી પરિસ્થિતિમાં બધા તેલો ભાજબધા ફોન લોકો ગમે ત્યાં નાના બાળકોને ગમે ત્યારે આપી દે છે અને એ લોકોને આવું બધું હમણાથી જ એ લોકોનો ફોન માટે એટલું બધું આપી દે છે જેથી કરીને ફોનમાં વધારે ધ્યાન હોય છે અને પછી એ લોકો નાન બ ફોન યુઝ કરતા થઈ જાય તો પછી મોટા થતા એ લોકોને આંખની પ્રોબ્લેમ આંખ આવી જાય છે પછી એ લોકો ચશ્મા હમણાંથી પહેરી જાય છે ને હમણાં ના માતા પિતા છે તે લોકો સમજતા નથી હમણાં જે નાના નાના બાળકો છે તેમને હમણાંથી ફોન આવી દે છે પછી પછી, આગળ લોકોને એ બીમાર થઈ જાય છે મારે એ જ કહેવું છે કે જે હમણાં નાના નાના બાળકો છે તો એ લોકોને હમણાંથી ફોન ની આપવો જોઈએ કારણ કે હમણાં જો ફોન આપશે એ લોકોને તો પછી, આવી બધી પ્રકારની એ લોકોને સમસ્યા થવાની છે કારણ કે તમે પણ જાણો જ છો કે આ જે મોબાઈલ આવ્યું છે, એ હમણાં નાના બાળકને આપણે આપશું તો પછી એ લોક મેં ઘણી બધી ટેવ પડી જાય કારણ કે આખો દિવસ ફોનમાં જ લાગી રહે છે અને ખાવાનું પણ એ લોકો નથી ખાતા જો જમવાનું જેમ ફોન આપશે તો એ લોકો જ જમશે એમ એટલે કે આવું બધું એ લોકો કરશે અને રડે છે એવુ બધું પ્રકારની એ લોકો એવુ બધું કરે છે કારણ કે એ લોકોને પણ ખબર છે કે હું રડા તો પછી મને તો ફોન આપે એ લોકો એવું બધું મનમાં વિચારી લે ને આવું બધું કરે છે એટલા માટે જ કઉ છે કે જે મોબાઈલ તો સારા માટે જેવો છે પરંતુ તમે જાણો છો કે મોબાઈલ ના ઘણા બધા યઝ યુઝ પણ છે જેમકે મોબાઈલમાં જેમકે યુટ્યુબ છે પછી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે, એને પણ ઘણા બધ ધા લોકો પોતાની આખા જીવનની વ્લોગ પણ બનાવી શકે છે, અને એના માટે સોશિયલ મીડિયા તમે જાણો કેટલું પાવરફુલ બની ગયું છે, ઘણા બધા લોકો એના એના પરથી કેટલા ઉપર આવી ગયા છે, અને આખી જિંદગી એમ એ લોકોની બદલી ગઈ છે, કારણ કે એ લોકો સોશિયલ મીડિયા તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર આપડે લાગી રહેવા મા મહેનત કરવી ખૂબ જરૂરી છે કયા આપડે કોન્ટેન્ટ ક્રિએશન કરવા કઈ રીતે આપડે વિડીયો બનાવવો તે આપડા બીજા એટલે કે જે લોકોને ગમે છે કે નહીં ગમે એ માટે યોગ્ય આપડે કોર્સ કરવો જોઈએ અને એ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય તે માટે કોન્ટેન્ટ ક્રિએટ કરો જોઈએ તો આપડા વ્યૂ જાય અને આપણને બધ બધા લોકો સબસ્ક્રાઈબ કરે અને આપડે ફોલોઅર્સ પણ વધે એમ એટલે મારે તો એ જ કહેવું છે કે ઘણા બધા લોકો હવે તો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વધી ગયા છે અને સોશિયલ મીડિયા પર તમે જાણો છો કે યુટ્યુબ્સ યુટ્યુબ પર તો ઘણા બધા લોકો લાખો રૂપિયા કરોડો રૂપિયામાં બધા કમાય છે, કારણ કે એ લોકોના જો વ્યૂસ સારા એવા જાય તો પછી એ લોકો એમાંથી ઘણા પૈસા અર્ન કરી શકે છે કારણ કે હમણાં તમે જાણી મિસ્ટર બિસ્ટ તમે જાણી કેટલા મોટા યુટ્યુબર્સ છે તેમના કેટલા ફોલોવર થઈ ગયા છે યુટ્યુબ પર અને કેટલા એક વિડીયો પર કેટલા પૈસા કમાય છે એમ ડોલરોમાં કમાય છે. અને આપડા દેશના પણ ઘણા બધા યુટ્યુબર્સ છે ને ઘણા બધા પૈસા પણ કમાય છે કારણ કે એના પાછળની એ લોકોની મહેનત કારણ કે બે ત્રણ વર્ષમાં તો એ લોકો લાગી જ રહી છે અને એ લોકો બ્લોગ આખા દિવસનું મૂકે જ છે અને એ લોકો એક પણ એટલે દિવસોમાં એ લોકો પોતાનું એવું નથી કે એમનો એક વિડીયો એટલે કે પોપ્યુલરની જતા એ લોકો બંધ કરી દે છે એટલે કે એક વિડીયોમાં વ્યુ ની પછી એ લોકો વિડીયો મૂકવાનું જો બંધ કરી દે તો પછી એ લોકો કઈ ન થાય એટ મહેનત તો જોઈ જ છે ઘણા બધા યુટ્યુબર તો એક વી હજાર વિડીયો નાખીને પણ એ લોકના વ્યુવ ની જતા પછી એ લોકના વ્યૂસ આમ એટલે કે મહેનત જારી રાખવી જોઈએ તો જ આપડા વ્યૂઝ જશે એટલે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ બની ગયું છે એટલે મારે તો જ કહેવું છે કે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા બધા લોકો સારી રીતે યુઝ કરશે તો એ લોકો ઘણા બધા પૈસા કમાઈ શકશે અને પોતાની આખી લાઈફ સસ્ટાઈલ ચેન્જ પણ થઈ જાય છે. બાકી તમારે શું કેવું છે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા જે આવ્યું છે હમ તે તો ખુબ સારું જ છે અને મે જેમ કીધુંના નાના બાળકોને હમણાથી મોબાઈલને એવું બધું વસ્તુ આપી દે છે એ તો સારું ની કેવાય ને ભાઈ.
હા તમે જે કયું એ વાત તો સાચી જ છે અને મારા મત મુજબ તો આ મોબાઈલ વાળી દુનિયા આપડે જોવા જઈએ તો ખુબ જ હાનિકારક છે કારણ કે જોવા જઈએ તો એના ફાયદા તોમે તમે કહી શકો કે હાલમાં જો એના દ્વારા ડિજિટલ પેમેન્ટ પણ આવી છે જેના દ્વારા આપડે એક બે સેકન્ડની અંદર પણ એ ખાતા માથી બીજા ખાતામાં પૈસાની ટ્રાન્સફર કરી શકીએ છે પછી ભલે કેટલી મોટી રકમ પણ હોય આપડે સરળતાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એક ખાતા માટે બીજા ખાતામાં કરી શકીએ છે અને ખાસ કરીને શું છે કે કોઈ લોકો બહાર રહેતા હોય વિદેશમાં કોઈ ભણવા માટે ગયો હોય તો એને પૈસાની જરૂર પડી તો આપડે વિદેશ સુધી પૈસા આપવું જવું પડે છે જે રોકડ હોયથી પરંતુ એના બદલામાં જે આપડે ઓનલાઈન ડિજિટલ નાનું આવી ગયું છે તે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કે પછી મોબાઈલ ફોન ટેબલેટ કટા તો આ જે ફોન આપડે કોમ્પ્યુટર છે ટ્રેનર દ્વારા લેપટોપ દ્વારા આપડે પૈસા એક ખાતા માંથી એ લોકોને સીધા મોકલી શકીએ છે એટલે એ તો મને સારું એવું ગમે છે પરંતુ એને ગેરફાયદો જો જોઈએ તો ઘણા બધા છે જેમકે એ પણ આપડા કારણો સર થતા છે જેમકે હમણાં શું છે કે કેટલાક લોકો હેકર્સ પણ છે આપડા ખાતા માંથી આપણને અહ બનાવીને આપડા પરથી પૈસા સારા એવા કઢાવી નાખે છે તો એમાં આપણને નુકસાન થાય છે કારણ કે આપડા સારા એવા મહેનત ના પૈસા અને કોઈ હેર આપડા પૈસા ચેવરી લઈ જાય તો એમાં ઘણ બધા નુકસાન થાય છે અને કેટલાક લોકો ફોન પર ધમકી પણ આપે છે કે તમે અમારા ખાતામાં તમારા મારાં પર પ્રઇવેટ ફોટા પર્સનલ ફોટા છે તો તમે મને પૈસા આપો તો હું તમને પૈસા આપું અને કેટલાક લોકો એ બાબતમાં આવીને એ લોકોને પૈસા પણ આપી દે છે પછી હેકર બસ એવું હોતું નથી કે ફોટા ન તો પણ હેકર્સ ખાલી ફોન કરીને એ લોકોને ધમકાવે છે તો એ લોકો આપી દે છે પરંતુ એ લોકો તો એવું નહી કરવું જોઈએ સાયબર ક્રાઈમ પાસે જવું જોઈએ કા તો આ જે નજીક માં પોલીસ સ્ટેશન હોય એ લોકોએ ફરિયાદ નોંધાવવી જોઈએ કારણ કે આવું કરવાથી એ લોકો જે હેકર્સ હોય છે તેમને પણ પૈસા મળી જાય છે તો એ લોકો વધારે ચોરી કરવા પ્રત્યે પ્રેરાય છે એટલે આપડે જેમ બને તેમ અહ આવી પ્રોબ્લમ હામે સામનો તો કરવો જ જોઈએ અને હાલમાં પણ બાળકોને પણ હાલમાં તો શું છે અમે નાના અત્યારે અમારી તો થોડી ઘણી પણ ફિટનેસ હતી એ લોકોની તો જોવા જઈએ તો ફિટનેસ તો કઈ છે જ નહી એ લોકોને કઈ પણ કામ સોંપીએ તો એ લોકો કંટાળી જાય છે એ લોકોને વાંચવામાં પછી રમવામાં પણ મન લાગતું નથી એ લોકોને બસ ખાલી ફોન જ જોઈએ છે એ લોકોને ખાતા હોય જમતા હોય કે પછી રમતા હોય ગમે ત્યારે ફોન જ જોઈએ છે અને બાળકો ગ્રાઉન્ડ માટે આજે ગ્રાઉન્ડ પણ ઘણા બધા બનાવવામાં આવ્યા છે અમારા ટાઈમમાં તો અમે જયારે નાના હતા ત્યારે ગ્રાઉન્ડમાં ને એટલા બધા સારા નહીં હતા, વાડીઓમાં જ અમે ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, હોકી છે એવું રમતા હતા, પરંતુ આજના જે આજના યુગના જે બાળકો છે એમના માટે તો અમે ગ્રાઉન્ડ ની પણ સુવિધા કરી છે, ત્યાં જ પાણીની સુવિધા પણ છે, ત્યાં ઘણી બધી દુકાનો સ્ટોલ પણ છે, જ્યાં ઔષધિઓ પણ મળે. છે. એટલે કઈ પણ લાગ્યું તો મેડિકલની સુવિધા પણ છે. એમ બધી જ વસ્તુઓની સેફ્ટી છે. તે છતાં લોકો ત્યાં રમવા માટે જતા નથી. અને ત્યાં અમે જઈએ તો અમારી ઉંમરના થોડા ઘણા છોકરા હોય અને અમુક અમુક જણા બાળકો હોય જેમની પાસે ફોનની હોય તે લોકો રમ્યા કરતા હોય છે. બાકી ત્યાં કોઈ જોવા મળત. નહિ. તેના કારણે શું છે. બાળકો આ ફોનમાં જ લાગી રહે છે. એના કારણે એમની આંખને તો ખુબ જ અસર થાય જ છે. પરંતુ એમનું મેન્ટલી એ લોકો મેન્ટલી જે રીતે પ્રિપેર થવા જોઈએ તે રીતે પ્રિપેર પણ થતા નથી. એ લોકોને સમજ નથી પડતી કે કયું ખોટું છે. કયું સાચું છે. એ લોકોને ભણવામાં પણ એટલું બધું મન નથી લાગતું. જરાક ટરા વાંચે દસ પંદર મિનિટ વાંચે પછી એ લોકોનું મન પણ ત્યાં ફોન તરફ જાય છે. કારણ કે એ લોકોનું રિલ મનમાં રીલ જ વાગ્ય ઘતી હોય છે. અને કેટલાક લોકોનું ઉદાહરણ પણ એવું પણ જોવા મળ્યું હતું, કે એ લોકો જય્યારે પેપર એક્ઝામ ઉપર બેસે છે. ત્યારે પણ એ લોકો. રીલ જ યાદ આવી જાય છે, કેટલાક લોકો તો સોંગ પણ ગાયા કરતા હોય છે કેટલાક લોકો તો કઈ આવડે નહીં તો, એઝામમાં સુઈ પણ જાય છે, અને એના કારણે શું છે એ લોકોને નહીં આવડે અને ઘરનું પ્રેશર બને કે તમે વાચો એમ તો એ લોકો ચોરી કરવા તરફ પણ પ્રેરાય છે એટલે આપણે જેમ બને તેમ બાળકો તો હંમેશા ફોન નહી આપવો જોઈએ. ફોન એમ તો હવે જોએ આપણે ઓફિસમાં વર્ક કરતા હોયએ કે પછી ઘરે પણ હાલમાં જોઈએ તો આપડણે કઈ આધાર કાર્ડ બનાવવો હોય, રેશન કાર્ડ હોય, પાન કાર્ડ, એટીએમ તો આપણને ફોનની જરૂરિયા તો છે. જ એટલે ફોન તો રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે સરકાર પરથી કોઈ બાબત અંગે. આપડે ખેતીમાં કોઈ નુકસાન રહ્યું હોય તો સરકાર પર સહાય માંગવી હોય ત્યારે પણ આપણને ફોન ની જરૂરિયાત તો પડવાની જ છે. એટલે ફોન હોવો એ જે રીતે આપણે જો સારા એંગલથી ફોન નો યુઝ કરશું તો સારો જ છે. પરંતુ જો આપણે ફોનનો એમ અલગ રીતે દુરુપયોગ કરશું તો આપણને નુકસાન થવાની છે. જેમ કે એમના પણ ડ્રીમ ઇલેવન કરીને જે એપ આવી હતી. એમાં ઘણા લોકો ના પૈસા મળ્યા પણ હતા. અને ઘણા લોકો શું હોય છે કે તેને આપણે એક જ દિવસમાં કરોડપતિ થઈ જશું એમને ઘણી બધી ટીમ પણ બનાવી હતી. અને એ લોકો ના પૈસા પણ ત્યાં ઉડી ગયા હતા. એટલે આપણે જેમને એપ થી દૂર રહેવું જોઈએ. પરંતુ હાલમાં જોવા જઈએ તો આપડી સરકાર પણ જાગૃત થઈ છે. અને આવી એપ જે હતી જ્યાં સટ્ટા ને એવું રમવામાં આવતુ હતું તે બેન્ડ કરવા હતી. ખાસ કરીને જે બાળકો હતા તો અમુક બાળકો તો શું કરતા કે પોતાના પપ્પા જે પેરેન્ટ્સ ના ફોન નંબર ને એમનું અકાઉન્ટ નાખ્. દેતા હતા. એમના પૈસા લેતા હતા, તો પપ્પા લોકો ના શું છે કે એટલું બધું સમજ નહી પડે અમુક જણને તો એમના અકાઉન્ટ માંથી પૈસા ચોરી થઈ ગયા કે પછી ગાયબ થઈ ગયા, અને કેટલાક લોકો તો પોતાનું ઘરબાર પણ વેચવા પડ્યું હતું, એટલે જેમ મને આવા કિસ્સાઓથી દૂર રહેવું જોઈએ કારણ કે. મોબાઈલ ફોનનો જો આપડે દુરુપયોગ કરશું તો આપડો પરિણામ ભોગવું જ પડશે આપણને. શું તમારા બાજુ કોઈ આવો કિસ્સો જોવા મળલો? કે કોઈ ટીમ બનાવી હોય કે પછી ઘણી બધી એપપ્લિકેશન હોય છે. કે જેમ કે ગેમ રમીને એ બધું પૈસા કમાવાય એવું બધુંમાં એ લોકો પૈસા કમાવા ગયા હોય. અને એ લોકોને ઘણા મોટા પયા પર નુકસાન થયું હોય. જેમ કે એ લોકો ઘર વેચવું પડી્યું હોય, ગાડી વેચવું પડયુ હોય કે પછી જમીન વેચી નુકસાન ન ભરપાઈ કરવા પડી હોય એવો કોઈ કેસ બનેલો તમારી બાજુ?.
ના ના અમારા બાજુ તો એવું નથી બન્યું. પરંતુ હવે ઘણા બધા લોકો છે હમણાં એવું રમે છે. અને બધી એપમાં બધું એ લોકો લગાવે છે પૈસાનો દાવો. કારણ કે તમે જાણો છો કે એક એ લોકો. ટીમ બનાવે છેને ઓગણપચાસ ને. કરોડો રૂપિયા મળે એવું બધું એ લોકોને કહેવામાં આવે છે. પણ. બધા લોકોને મળ્યા પણ છે. પરંતુ હવે એ તો નસીબ ની વાત છે. એમ પરંતુ બધી એપને બેન કરવામાં આવે છે. સરકારે કારણ કે સરકારે પણ વિચારે છે કે આ બધી એપ બેન કરવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો લાલચમાં આવીને આ બધું કરે છે. અને આવી બધી પરિસ્થિતિ એ લોકોને થાય છે. અને ઘણા બધા લોકો દેવુંમાં પણ. અને ઘણા બધા લોકો આવું બધું બધું દેવું મકાન પણ વેચે છે એવું બધું કરીને દેવું ચૂકવે છે. એટલે મારે તો એજ કેવું છે કે બધા લોકો બધી એપ કે પછી બધી ફ્રોડ એપ થી દૂર રહેવું જોઈએ. અને યોગ્ય રીતે મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગ કરવો જોઈએ. સારો તો ભાઈ મળ્યા પાછી પ્રવૃતિ આવશે. દેશ માટે ત્યારે વાતચીત કરીશું.
હા ચાલો મળસુ ત્યારે વાત કરશું.